બોલો બોલો.
એમ છ મજમ
એકદમ મજામાં બોલો તો વલ ભાઈ શાંતિ.
હા હુ રેડી.
આનંદ મંગળ કરે સુખ શાંતિ બધય.
હા સુખ શાંતિ આનંદ મંગળ ઘરે તમારા ટાબરિયા ટાબરા બધા મજામ. બાપ દાદો બધા મજામ છે દાદી દાદો મજામ છે.
તે એકદમ રેડી બધાને તબિયત તમારે રેડી હૈ.
હા બધા ને રેડી.
બસ તાન બીજું કો ક્યારે આવશે મળવા. ઘરે ચા પોની કરવા આવો યાર ખાવા જમવા આવો.
હા, વરસાદ થઇ જઈએ તો, વરસાદ નું બિલકુલ તેમજ આવે.
હા આવો આવો યાર, કેટલા દિવસ થઈ ગયા, તમે અમારા ઘ આવો ચાપ પાણી કરો જમો. અમે અમારે નવું ઘર બનાવ્યું છે, તમે મુલાકાત લો કેવું બણ્યું છે, કોય આ ડાવડું હોય તો અમને કોહ અમે સુધારા કરો.
ના અમે હવે ચોક્કસ આવશું તમારા ઘરે કે જેમ કે તમે તમારા ઘરે આવી જા તો અમે ખાવાની મજા આવે ને ત્યાં ફરવાની મજા આવે ને આમ સારી વાતચીત થાય.
હા આપણેે તમે મારા ઘરે આવો પછી આપણેે ક્યાંક વળી જમીન ટાઇમ રેય તો ચેક ફરવા જઈએ આવા મસ્ત આવો વરસાદનો માહોલ છે.
હા હા.
હા. તો શું કે મજા આવે આવા ટાઈમમાં જ મજા આવે એટલે તમે આવો તો મજા આવે. તમે આ દિવસો કાઢો તો આવી આવી પણ આવતા જ નથી યાર આવું ના હોય હાવ.
હ ચોક્કસ આવી જશું કે જેમ કે તમે મને એક કીધું કે તમે ચા પીવા આવો. પણ હું ચાતો નથી પીતો પણ જેમ કે તમે મને ઠંડું પાશો. હિલ પાશો પછી રેડ બુલ પાવ છો હા એમને. પીવાની બિલકુલ મજા આવતી હોય.
હા આ તો તમને પાશુ સો ટકા પાશુ.
હા હા.
તમે એકદીન મુલાકાત લો તમે કેશો એ અમે તમન પાસે.
હા કઈ વાંધો નઈ કે જેમ કે. તમે મને સારી એવી ક. સેવા કરો તો પણ બિલકુલ મજા આવે.
હા ના ના તમારા વગર કીધા મેં તમારી સેવા તો પૂરે પૂરી કરા આ. તમે યાર અમારા અથીથી કેવો ભગવાન કેવો છે. ઘરે આવે એ મહેમાન ને ભગવાન તરીકે જ કેહેવાય.
જોડું આવે છે માતા ના ચાલું થઈ ગયું છે એવું હોય.
તોયે અમારે બસ વરસાદ આમ ચારે કોરસે. હવે તમારે ઈયા આવ્યું છે તો અમારે આવતાય વાર કેટલી થાય થોડી જ ને.
હા હા હા તો સારું હારુ મુક ફોન કાપ
વર્ષ પૂરેપૂરો યાર ફોન આપુ કટ, અ વાત કરી રીયો અમારી.
પેલા સચિન ભાઈ વાવાઝોડું બુમ
આ પણ હવે દસ મિનિટ કાઢો વરી અમારા માટે થોડીક યાર તમે હા વા મત કરો તમારે અમારે ગમે એવું હોત તો અમે તમારે એ વાત કરો છો યાર.
હા તો કઈ વાઢો બોલો બોલો કે તમારી બિલકુલ તમે મને સાચી વાત કરી કે અમે ચોક્કસ તમારા ઘરે આવશું અને ત્યાં બિલકુલ ફરવાની જવાની બિલકુલ ત્યાં મજા આવી જસે.
હા તો ત્યાં વરસાદ ચાલુ થયો છે?
હા વરસાદ ચાલુ છો એમ સેપોટ હા લાગી છે કે અંદર એવું. તમે વાત જ જવા દો તમે.
આ શેપોટ ઉડે છે પણ ત વરસાદ આવે છે કે ની એ કવ ને મને થોડું.
હા વરસાદ હવે આવાને બ બિલકુલ
તૈયારી છે હજુ ચાલુ તો નથી થયો ને?
બેકગ્રાઉન્ડ નો અવાજ વધારે આવે છે થોડાક સારી જગ્યાએ જો તો વાત કરવાની મજા આવે યાર.
તો અમને થોડોક શું વાયરો વાવાઝોડું ચાલુ થઇ ગયું છે એટલે બિલકુલ વાયરાનો અવાજ આવતો હોય છે.
હમ.
એમાં શું કે આ મોસમમ મજા આવે આમ મજા ના આવે વાવાઝોડાના કારણે કેટલું નુકસાન થાય છે પછી વરસાદ વધારે થઈ જાય તો ખેડૂતોને જે પાક વાયેલો હોય છે એમાં બહુ નુકસાન ભારે થાતું હોય છે. સર કાર કોઈ કાયદો લેતી નથી.
એવી એકદમ વાત સાચી કરી નાખી તમે કે જેમ હું તમને એક વા કરી શકોવ છે જેમ કે આજકાલમાં જે વરસાદનું વાતાવરણ રિયુ ને બિલકુલ ગરમી વાળું છે ગરમી વાળું છે ને એકદમ હ હા વાયરો આવે એટલે એકદમ ઠંડી વાળો આવે ઠંડી વાળો આવે એટલે આપણને અંદર એવું થતું હોય છે કે જે બિલકુલ અ અ જે માણસો ને ઘાસચારો બારે પડ્યો હોય એ પલળી જતો હોય છે. પછી ગાડી હોય બહાર મૂકેલી હોય પલળી જતી હોય છે જે હા પશુપાલન એમનો વ્યવસાય છે પશુપાલનનો એ પણ અ બહાર હોય એ બધું પલળી જતું હોય છે.
હા હા રાઈટ વાત તમારી એકદમ હાચી વાત પછી
બોલો બોલો.
અમારે અહંયા એવું જ છે જે તમે કીધી ની એજ સ્થિતિ હોય છે એમ બધાને એવું જ હોય છે જે બધાને એવી સગવડતા ના હોય કે જે એને એને સંગ્રહ કરીને એને સુરેક રાસીકે વરસાદમાં ન પલડે કે હા.
હા મારે કા ઓલું કાપવાની એવી સિસ્ટમ આઇજી માતા ના ફૂલ વાવાઝોડું છે. માતા ના તું કેન એની .
તો પઇ કાઈ વાંધો આવશે ની?
ના ના હું પેલા સેતરે છું ને માર ઘેર જાવું પડશે બીજું કોઈ નઈ.
એમ નઈ આમાં કઈ વાંધો આવશે નહીં ને આપડે?
ના વાંધો તો કોઈ નહી આવે. હા સબમિટ કરી નાખી પણ થોડું પેમેન્ટ ઓછું મળસે. બીજુ તિજુ કોય ની.
સાવ આવું કરું હે?
અલા માતાના તું હોય હું તને વિડીયો કોલ કરી વાવડું તો?
સારું કાઈ વાંધો નહિ હેડો.
હારુ.